તો.
હમ રસોઈ બનાવીયે છે.
ઠીક. અમે રસોઈ બનાવી છીએ.
ઠીક ચા બનાવો છે. રીંગણા નો સાક ઓળો બનાવીય છીએ.
મેં શાક બનાવી નાખું છા બનાવી નાખો. બોળિયા નું શાક બનાવ્યું.
એ રીંગણા હેકા છે. હવે રીંગણા ફોલી ને ઓળો કરવાનું છે.
ઠીક શાક બનાવી નાખુ ઓળો બનાવી નાખો હવે ઘડી પોરો ખાય ને પછી, રોટલા બનાવવાના છે.
તમાર વાડી વાળા બધા વયાવ્યા લાગેસ.?
હા વાડી વાળા વૈ આવીને, બધા નાવા ધોવા ગયા સ.
અમાર વાડી વાળા હજ નથી આવા.
તમાર વાડી વાળા નથી આવ્યા વાના હજે નિમતાય છે. નિમતાાય હશે અજી.
હા નિંદે છે. કાલલે નદી નુ રહી જું ને એટલે.
હા! કાલથી તો પછી તમારે જવાન થાય ને વાડી એ.?
હા! સવારમાં બપોર પછી તો અમારે બ્યુટી પાર્લર માં જવાનું હોય.
હા! સવાર માં પાર્લર મા ને ઓલો. સવારે ખેતર બપોર નું પાર્લર.
હા!
રીંગણા હેકું છું હારવાર પછી ઓળો બનાવી ને, પછી રોટલા ઘડવાનું છે. હજ ફોઈને પોસું છું. બીજું કઈ શાક બનાવું?
તૈ હું તો જ્યા કશ રોટલા બનાવવાના બાકી છે હજી. પાંચ રોટલા બનાવાના છે ખાલી.
અમાર છ બનાવાનું છે ને ભાનુમા નો એક બનાવવાનું છે હાત.
એટલા બધા રોટલા જોઈએ તમારે?
હાત રોટલા જોઈએ અમારે.
હ હ શાર જ હેનો પપ્પા ટિફિન લઈને વયા જાય ને બપોરે.
હમ તમાર તો સાર એટલે થઈ રહી.
હા અમારે થઈ રે ઓસા રોટલા ઘડવાના હોય ને અમારે એટલા
અમારે તો હાથ રોટલા જ હોય
હા
હ આમાં એવા છે ગેસમા કરી ને તો રોટલા થી દે
હા એ નઈ રોટલા કરવાય છે જા
હા આ આવીને રોટલો કડવાનું હોય કે ને
હમ પેલા એને ઘડવા દેવાય રોટલો.
આઈ ને તો ઘડવા દે પણ આ વેલા મોડ આવે ને તો પછી હું ઘડી લઉં પછી આઈ ઘડ એમ થાય.
છે.
આ તો મોડા મોડા આવે તો કઈએ આપડે હાડા હાથે ઠેટ આવે આ રોટલા થઈ જવાય.
ક્યારેગ વેલા કા એનું કઈ નક્કી ન વેલા આવે જઈ ઉઠે તઈ
હમ.
મા તો ટ્રેક્ટરો વાળા આવી જ હા ટ્રેક્ટરો વાળા આવી જાય.
એ હલો હુંય દેતવા આ કરવા પછી મોટું થાય ને રોટલા કરવા હા હમ આમે મારો અવાજ આવે કા મોબાઈલમાં સારો અવાજ આવે.
હા મોબાઈલ હારો અવાજ આવે
એ
અ તો આટલા પુના એને અત્યારમાં બનાવીને ત્યાં જવું હશે.
ખાઈ લેને વેલા રણધારણ લાઈટ નો હોય છે એમ.
નહી તરે આય છે તો આઠ વાગે રોટલા ખાય આય હજી તો હુ દેશમા કંપાએ તો એગ આવ આવડી લો કસપોટ લઈનમાં જાવ.
હ એનેમ ક્યાંક ઘડવા મળશે એમ
હા આ આવીને એમ થાય કે આવડિયા કડવા મળડશે હું કરલોજ હમ
આપડે બ્યુટી પાર્લર કેટલાક દિશાવાનું છે.
કોને ખબર કેટ લાગતી હજી તો આઠ દ આઠ કરતા ત એ કે હજી તો વે નાવયા તો પૂરું થઈ ગયું. હવે હેરસ્ટાઈઇલ ને હેર કટિંગ ની એવું શીખવાર છે. હ
મેકઅપ નહિ એ પૂરું થઈ જાયને મેકઅપ કરવાનું.
હા એટલે રેતો ગણ ખબર અગધી હ શીખવાડસે મને હેર સ્ટાઈલ ની એવું શીખવાડ છે હ હવે બ દિવ આવું જ હેર સ્ટાઈલ ને એવું શીખાય છે બધું એક ક
હમ જોવા મળે ને કા
હા બધું જોવા મળે ને મજા આવે શીખી જાય ય સેલવિ હેગી હોય તો હારું
કે્યારેકા.
હા એસ્ટ લાવડીિક એંત હા એસ્ટ લ આવડી ને તો સારું આપડે શો કરીને તો વાળવા થાય
હા છોકરીને તો આપડે વાળ ગુથી દઈ
હમ
એમને થ તો મક
સાતમાં દસ બાકી છે
હે
સાત માં દસ બાકી છે આઠ વાગ્યા ને કીધો ને આઠ વાગ્યા ઉી વાત થાય એમ
હા
ભગવતી કેતી પછ આઠવા વાગ્યાે છે પૂરહાચ કરતી હતી
હા આઠ વાગ્યા ન સુધી નો ટાઈમ છે ઉપર થી પછ તમે આઠ વાગ્યા ગમેને ફોન કરોને નો લાગે એમ
હમ શું કાલે આપડે બધી બે નો નંબર લઈ લેશું
હા એમ કરશું
કપડા આમ લ ખી લ નઈ તો થાય ગા
હમ
આપડી પાસે નંબર ન હોય દયું બેન આ બધી બેનો નંબર છે એટલે
હા દેવી બેેન પાસે પણ દેવી બેેનને તો ફોર્મ નથી ભરાણું ને
નઈ
દેવેન કાલ નહી ફરીદી
હા કરતો દેવી બેન
બ વારો આવે તે થાય ને બધાનો
દૈ બેને નિંદાય જઈ તમને
હા
હ હોો
હવે તમે નિનીંદવાની પત્તિ સગું તો એમ કરવા હે
ફોર્મ ભરવા કે ત્યા જવ એ તો નિંદવા નિંદાય જાય તો ફોર્મ ભરય ને એમ દેવી બેનને
હા ફોર્મ ભરીને નનીંદાાય છે તે
હા
એ એમ કરવાની લાકડા ડાયમન બોલ જદા
આરું તો હવે તમે કાપી ને પાછો તમે કરો ને ફોન થાય
હા આ તો ત્યાં કર્યો હતો મેં કર્યો હતો
મને નથી ખબર મેં કર્યો કે તમે કર્યો
કાજલ કાકી્યાકરોતે એમ કે સત
હા ત તમે કરોને થાય તમારામાંથી
હ એ હેલો